હ
અવાજ આવે હૈ
હવે આયો
હા શું કરો છો
હું કાયની તમે શું કરો
બસ અમે તો હાલ તો બહાર જયા તા ફરવા આ બાર શું ફરવા ફરવા જાય એટલે પકોડી ખાવાની ઈચ્છા થઈ જઈ પકોડી ખાઈ ન મસ્ત ઘેર આયા આરામથી તો કોલેજ જવાનું હતું પને બસ જ ના આયી હવાર મા હાડા નવ વાજે કોલેજ હોયથી હેડયો જેવો જ બસ સ્ટેન્ડને અમાર જુનાડીસા બસ સ્ટેન્ડને જઈને ઉભો ર કે બે કલાક વાળ જોયું પણ એ બસ બે બસ હેડી ખાલી એ ભાઈ ભરેલી એટલે તમે જોવો તો ઊભું રહેેવાની જગ્યા ના હોય એવી રીતે ભીડ થઈ હતી એટલે પછી ઘરે આયા રોગી તું હવે કોલેજ નહી જવા જ તો ચાલ છે એટલે બસની તકલીફ રહે આમ હાલમાં તો જે રીતે વસ્તી વધારો થાય રોહે જે પ્રદૂષણ ને નુકસાન આ આ પણ એક તો પાછી ગરમી પણ એટલી પડે છે કે એના કારણે પણ જે આપણ ઘણું બધું નુકસાન થતું હોય છે આપન નથી પોણી બગાડ કરતા લોકો અમુક જગ્યાએ તો મને તર લાગે ને તો એવું થાય કે જાને વણી નો બગાડ કરો એ કેટલું નુકસાનકારક છે તમે કદાક જોયું હશે તો ઘણી જગ્યાએ જે પોણી અમુક આપણે ગામમાં જે પાણી નું જે હોય છે તે ત્યાં તમે જોતા હશો કે કેટલું પાણી બગડતું હશે. ત્યાં લોકોને અમુક લોકોને પાણીનું પીવાનું પાણી પણ નથી મળતું અને ત્યાં લોકો કેટલું પાણી બગાડી રહ્યા છે. પાણી પ્રદુષણ, વાયુ પ્રદૂષણ એ ઘણું બધું કરતા હોય છે. લોકોને કઈ સમજણ જ નથી કે આ પાણી કેટલું અમૂલ્ય છેતે પૃથ્વી પર જ અવેલેબલ છે અને તે એક સ્ત્રોત ખૂબ જ નાનો છે. બીજો આપણા માટે પંચોતેર ટકા પાણી હોવા છતાં એક ટકો જ પીવા લાયક છે. એટલે તમારું શું કેવું છે આ પાણી નું બગડ થાય એના ઉપર?
જેથી કરીને પાણી નો બગાડને પાણી એક આપણું જીવનનું મૂળ્ય અમૂલ્ય પાણી કેવાય છે. એવું પાણી કહેવામાં આવે છે કે જેમાં કરીને આપણે
હમ.
ઘણા બધા ગામ ગામડાઓના વિસ્તારમાં જે ગામમાં લોકો રહેતા માણસોને એ પણ આખું ગટરમાં લ લાઈન છે. જવા દેતા હોય છે, પાણી બગાડતા હોય છે. જેમ એવી રીતે બગાડાયના જેમ કે પછી ઘણા ગામડાઓના વિસ્તારમાં ખેતીમાં વેડ નાખે છે પછી ખાસ કરીને પછી હાવ જમીન પડી હોય એમાં વેડફી નાખે છે. એવીરીતે અલગ અલગ રીતે વેળપતા હોય છે. એવી રીતે વેળ ના જોઈએ જેમકે જેમ કે પાકને જેટલું પાણી જોતું હોય ને એટલું જ આપવા સારા ન મત આપોય જેમ કે પાકને નુકસાન ના થાય અને પાણી નું નુકસાન ના થાય બંને નું સંતુલન જળવાઈ રહે. એવી જ રીતે મારે તમને એવું છે કે જેથી કરીને ઘણા શહેરોમાં ઘણા ગામડાઓમાં એટલું બધું પાણીની એ ગટર લાઈનોમાંથી જ કઈ છે કે તને મો શું વાત કરું એટલે બધી ગટર લાઈનો વધી ગઈ પછી જેને એટ ગટર લાઈનમાં એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે કે કશું કામ આવે એવું નથી પણ અમુક સીટીઓની અંદર ગટર લાઈન માંથી રિફ્રેેશ કરીને જે પાણી આપ પાછું આપવામાં આવે છે. એ રીતે લોકોને એ લોકો બીમાર પડે. બીમાર પડે એટલે લોકોને રોગ થાય રોગ થાય પછી, તે એ મૃત્યુ પામે. એવી રીતે એ માણસો રેને એ બહુ બેદર કારી માણસો હોય છે, રોગ વાળા માણસો હોય છે. જેમ કે આપડા ગામડાનું વિસ્તારમાં એકદમ ચોખ્ખું પાણી, ચોખ્ખું પાણી પીવાનું બોરમાંથી કાઢીને પાણી પીવાનું એવી જ રીતે અલગ અલગ પાણીનું બગાડ કોઈ કરતા હોતા નથી. હા અમુક લોકો ગામડા ની અંદર બગડતો કરતા હોય છે, જેમ કે ઘણા ખાવ લેવા દેવા વગર કોઈ ખેતીની અંદર વેડફી નાખ હોય છે. એવી વેડફૂંના જોઈએ જેમ કે આપડે મગફળીનો પાક વાવે બાજરીનો પાક આવે છે મકાઈ નો પાક વાવ્યો છે. એમ અલગ અલગ રીતે જો પાકમાં જેટલું જો જોતું હોય ને એટલું જ દવા પ્રમાણે પાણી આપવું જોઈએ તમારું શું કેવું છે.
તમા પાકમાં દવામાં જે રીતે પાણી. વાપરવું જોઈએ એ બરોબર છે. જે પહેલાંના સમયમાં લોકો જે ચારાની પદ્ધતિ હતી કે લોકો છૂટું પાણી પાતા એટલે કે તેમાં તમે માની લો કે તમે કોઈ એક વીઘો જમીન છે તેમાં ચાર ચાર ઇંચ લોકો પાણી પાતા એટલે ચાર ચાર ઇંચ પાણી ચડતું હવે એક તો તમે જોશો કે પાણી વધુ પાવાથી એક તો જે આપણે જે ઉત્પાદન પછી વધુ પણ ના મળે ને ઘણું નુકસાન થાય એટલે હાલમાં જે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે. હુંવારા પદ્ધતિ જે પછી જે ટ્રીપ રીગેશન પદ્ધતિ છે. તેનો ઉપયોગ થાય છે. એટલે જે આપણે જે પાણીનો બગાડ પણ અટકી જાય પછી એ માની લો કે તમારી. પાછી હવે એક વિઘો જમીન છે. હવે હાલમાં જે ફુવારા પદ્ધતિ આવી. એટલે તમે ચાર કલાક પાણી પાવો એટલે તમારે બધા. જે જેમ કે મગફળી છે. અન્ય જે? વાવેતર કર્યું છે. તેને કમ્પ્લીટ પાણી મળી રહે પણ એ હવે તમારે પોતાનો હવે જે માની લો કે તમે ચાર. જે ચારા પદ્ધતિ જે પાણી છૂટું પાાવાની પદ્ધતિ તેનો ઉપયોગ કરો. તો તમારે. ટોટલી આઠ કલાક પાણી પાવું પડે અને એમાં કેટલું પાણી બગડે અને. પાણી કાકસું કામમાં પણ ના આવે એટલે મારું. તો એવું કહેવવાય તો પાણીનો બગાડ તો અલગ અલગ રીતે થતો હોય જે આપણે. અ હમણાં મેં ના વાત કરી કે ઉત્પાદનમાં પાણી પણ બગાડ થાય. એટલે હવે આપણે જે ડીપ ઇરગેશનની પદ્ધતિ. અપનાવી પડશે પણ ખર્ચો થાય છતાં પણ. પાણીનો બચાવ કરી શકીએ છીએ છે પછી જે ફુવારા પદ્ધતિ. હાલમાં અમારે પહેલાના સમયમાં અમે પણ જે. ચારા પદ્ધતિ વાપરતા હવે પણ ફુંવારા પદ્ધતિ વાપરીએ છીએ. એટલે ધીરે ધીરે આપણે. જે પછી શહેરોમાં ખબર તમને કદાચ નળ ભરાતી હોય છે. જે પાણી લેટ આવે આવે. એક એક કલાક પાણી આવે પછી લોકો કેટલું પાણી બગાડતા હોય છે. એટલે હું શું કવ કે તમે પણ કદાચ જે ખેતીમાં. કઈ પદ્ધતિ વાપરતા હોય કઈ પદ્ધતિ નોક.
હા એટલે મારે. તમને એવું કેવું છે જેથી કરીને અમે કુંવારાની પદ્ધતિ વાપરીએે છીએ જેમ કે. જન કંપની છે. પછી બેરિંગ કંપની. એ અલગ અલગ કંપ્યુ બને આવેલી છે. ને એમાં એક. જૈન કંપની બિલકુલ સારી કંપની આવતી હોય છે. કે જેને. તેથી કરીને તેની અંદર આપણે પૂરતું પાણી ફેડફાતું ના હતું. એમાં પૂરતું પાણી જે. પાક ને જેટલું જોતું હોય છે. ને એટલું બધું પાક ને ટાઈમ સર જેટલો કલાક પ્રમાણેરે. મ કે અમે મગફળીમાં જેટલો ત્રણ. કલાક પાણી આપીએ તો બિલકુલ ખૂબ બધું થઈ જતું હોય છે. કે એટલે જેમ કે પાકને જેટલું સંતુલન જાળવાતું હોય એટલું જ. પાણી જોઈએ વધારે આપડે જો રેડ રેડ કરીએ તો પાકને નુકસાન થાય પણ પાણી પણ વેડફાય. એની અંદર પાક તો બઉુ ઉલાસ થઈ જાય જેમ કે બળી જાય. પાક બળી જાય અને ખાક બળ ખાક થઈ જતું હોય છે પછી. એમાં અલગ અલગ રીતે બધું પરમાણુ બધું શું કેવાય એમાં. પ્રોટીનની બધું તત્વો બધા મરી જતા હોય છે.
તો
કે પછી ખાતર વાળી જમીન હોય છે ઈ પણ એ જ પાણી ની પાણી ની અંદર રેતવાડ જમીન થઈ જતી હોય છે જેમકે ઓછા પાણી ની અંદર ઘણા બધા. ડેલાઓ જોવા મળતા હોય છે. જેમ કે જે પાણી નથી અડતું. જેમ કે ખુલ્લી જગ્યા. પડી છારા વાળી જગ્યા પડી છે. ત્યાં માટીની. ખૂબ ખૂબ ગુણવત્તા ત્યાં હોય જેની અંદર કેટલાય બધું પાણી અડતું નથી જેથી કરીને વરસાદ આવે ક્યારે ભેંગું થાય ભેગું એને તેની ગુણવત્તા એક એ બધી ખાતર ની ગુણવત્તા ભણે ગુણવત્તા બળે એટલે માટી વાળું થાય જેમ કે પછી આપડે ખેતર ની અંદર માટી વાળી જમીન કાળી માટી કહીએને એ માટી કહેવાય. એની અંદર ખેતરમાં નાખીએ એટલે બિલકુલ બહુ વિકાસ કરે વિકાસ કરે એટલે આપણને બધું પાકમાં વધુ સફળતા મળે સફળતા મળે એટલે આપડે વધુ પ્રમાણમાં પાક લઈ શકીએ અને વધુ પ્રમાણમાં આપડે બોરીઓની આવક પણ આપડે વધારી શકીએ
વાત સાચી.
એવી જ રીતે અલગ અલગ રીતે એમાં અગવડતા કરવામાં આવે છે જેમ કે એ પાણી એક આપડું અમૂલ્યુ રતન કહેવાય. જેવું આપડે પીએ તો પણ આપડે ગટર વાળું પાણી પીએ તો આપણ રોગ થાય છે.
હા હું તમને વાત કહું કે પાણી એક અમૂલ્ય રતન તો હે પણ જે આપણે પાણી વગર રહી પણ નથી શકતા. તમે ખ એક અઠવાડિયું બે અઠવાડિયું ખાધા વગર રહી શકો પણ પાણી વગર ના રહી શકો જે માનવીની જે પ્રાથમિક જરૂરિયાત કહેવાય એ પાણી જે પાણી એટલું જરૂરી હે કે માની લો કે તમે ઓક તમારામાં જીવન જીવવા માટે મેન જરૂરી વસ્તુ શું પેલા નંબરે ઓક્સિજન અને બીજા નંબરે પાણી જો વ્યક્તિને ઓક્સિજન પૂરતો મળી રહે તે ઝાડવા ઓમથી ઝાડ સારા વાવી ઓક્સિજન મળી રે તો આપડે તેનું ઉત્પા જે સારી રીતે મળી રે તો આપડે પોણી પણ સારી રીતે મળવું જોઈએ જેના કારણે આપડે જે શારીર માં આપણે જે પંચોતેર ટકાનું પાણી છે તે જળવાઈ રે અમુક લોકોને તો તમે જોતા હશો કે શેહરમાં જે ઝોપડપટી વાળા વિસ્તારો છે તે ગટરનું કે વગેરે પાણી પીતા હોય છે પણ મુ એવું કે કેઆ માગુ છું કે જે હમણા સુરત માં વરસાદ થયો હવે એ સુરતમાં પાણી કેટલું બગડ્યું હવે કદાક એવું સરકારે પદ્ધતિ ગોઠવી હોત કે તે પાણીનો જે તળાવ વિસ્તાર છે. તેવા વિસ્તારમાં જો એવું વિસ્ત કરવામાં આવે તો તમે જોશો કે કેટલો ફાયદો થાય. માની લો કે તમારે આપણા ગામમાં હવે વરસાદ પડે તો હવે એ ગામમાં વરસાદ પડ્યો દસ દસ ઇંચ જેટલો તો હવે કદાક તળાવ બનાવેલું હોય તો તે તળાવમાં પાણી કેટલું સંગ્રહ થાય તમે ઉનાળામાં તરો છો તો કેટલી તરસતી હોય છે પાણી માટે તેમને પાણી પણ નથી મળતું એટલે તો એવી જ રીતે જો તળાવ બનાવવામાં આવે પછી જે ઊંડી ઊંડી ખાણો બનાવવામાં આવે જેમાં પાણી નો સંગ્રહ થઈ શકે જે આપણે વરસાદની પાણી આવે તેનું આપણે જે બોરવેલમાં જે વધારાનું પાણી ઉતારવાની પદ્ધતિ પણ અપનાવે જે કે જુ-જૂના બોરો છે ત્યાં ફોડા પાડીને તેમાં તે પદ્ધતિ. અપનાવવી પડે એટલે આવી રીતે જો કરી શકીએ તો ઘણા બધા ફાયદા થતા હોય છે.
હા તમે બિલકુલ સાચી વાત કરી કે જેની અંદર બોર રીચાર હા પૂર્ણ રિચાર્જ. કરવું બિલકુલ જરૂરી છે, જેમ કે જૂના બોર પડ્યા છે એને પુરવાની. કોઈ જરૂર નથી એમાં. એક પાણી વાળવાની એક જરૂર છે, જેમાં કે એમની અંદર એવું પાણી વાળવાનું છે, જેમ કે આપણે પૂરતા સમયમાં જે આવતી પેઢીની અંદર પૂરતું પાણી જળવાઈ રહે, અને આપણે જો વરસાદ નુ પાણી આવે છે, જેમ આપડે ગોરની અંદર વાળીએે તો આપડે નજીક બીજો બોર હોય ને, તેની અંદર વધારાની કોલમ નથી નાખવી પડતી, જેની અંદર ઊંડું પાણી નથી જતું એનું સંતુલન જળવાઈ રહે અને આપડું સંતુલન જળવાઈ રહે છે. એવી આપણે એક પ્રેક્ટિકલ રીતે, આપણે પ્રોજેક્ટ કરવો જોઈએ. જેમ કે બનાસકાંઠા ની અંદર ઘણા ચૌધર્ય લોકો એવા રબરી લોકો એવા છે, જેની અંદર જે તળાવની અંદર બાજુમાં એક બોરવેલ કરવામાં આવેલા છે. બોરવેલ ની અંદર જે પાણી વાળે છે, પાણી વાળે છે એટલે કે એમનું પોતાનું બાજુમાં બોર હોય, એનું સંતુલન જળવાઈ રહે અને ખેતી એની અંદર સારું આપણે પરફોમન્સ આપી શકીએ. એવી જ રીતે આપણે અલગ અલગ રીતે બોરની અંદર જે ખાલી બોર પડ્યા હોય, ખરાબ બોર પડ્યા હોય. જેનું આપડે શું કહીએ કે, અંદરથી પાણી ના ના આવતું હોય, એવા બોર પડ્યા હોય એની અંદર જો આપણે પાણી વાળીએે ને, તો બિલકુલ સારું અંદર પાણી આવ આવતુ હોય છે એમ કે, આપણા આપણે જ ઘરની વાત કરીએ કે જેમકે, આપણે એક ખાલી બોર પડ્યો છે. ખાલી એક બોર પડ્યો છે, જેમકે જોર યાદ આવે. એ આખા વરસાદનું પાણી તેમાં આઈ જતું હોય છે. તેમાં આખા બોરનું પાણી બોર મા જ જતું રહેતું હોય છે, જેમ કે એમની અંદર એક સારી રીતે, એક ટેકનિકલ પ્રમાણે એક જમીન માંથી ગળાઈ ગરણીથી ગળાઈ ને એક નવા બોર્ડ ની અંદર જતું હોય છે. એમ અલગ અલગ રીતે રિચાર્જ થતું હોય છે જેમ કે, હા, પરફોમન્સ એવું મળવું જોઈએ કે જેથી કરીને આપડું સંતુલન જળવાઈ રહે અને સીધી રીતે આપડું અલગ અલગ રીતે કામ થઈ શકે, એવી જ રીતે અમુક નવા પ્રમાણમાં જે બોર બનાવામાં આવ્યા છે, એ બિલકુલ